કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં
તમારો અવાજ બહુ ધીમો આવે છે મને હેલો
હેલો હવે આવે છે?
હા ઓછો સંભરાય છે એટલો પણ વધારે નથી સંભળતો હલો હલો
હલો હલો
હા આવ્યો આવ્યો કેમ છો મજામાં?
એકદમ મજામાં તમે મજામાં?
બસ મજામાં છે તો ચાલો ને આજે આપણે ગણેશ ચતુર્થી વિશે વાત કરીશું.
હા બિલકુલ આ બાબત ભારતને ખુબ જ પ્રસિદ્ધ અને આનંદમય તહેવાર છે.
બિલકુલ અને ગણેશ ચતુર્થીને ગુજરાતી માં ગણેશ ચોથ પણ કેવાય છે હા
હા બિલકુલ આ તહેવાર ભગવાન ગણેશની જન્મ જયંતિ તરીકે ઉજવાય છે.
બિલકુલ અને ભગવાન ગણેશને આમ વિઘ્નહર્તા પણ કેહેવાય છે ને
હા બિલકુલ એટલે કે જે બધા વિઘ્નો દૂર કરે છે.
બિલકુલ એમ કહેવાય કે ગણેશજી બુધ્ધી અને જ્ઞાન ના દેવ પણ માનવામાં આવે છે.
હા બિલકુલ એટલે કોઈ પણ શુભકામ પહેલા ગણેશજીનું નામ લેવાય છે.
બિલકુલ અને ગણેશ ચતુર્થી આમ ભાદરવા મહિનાની આમ શુદ્ધ ચોથ ના દિવસે આવે છે.
હા બિલકુલ આ દિવાસે આમ લોકો ઘરે અને મંદિરે ગણેશજીની મૂર્તિ સ્થાપન કરે છે.
બિલકુલ અને મૂર્તિને આમ સુંદર વસ્ત્ર અને આભૂષણ થી સજવામાં આવે છે.
બિલકુલ અને મૂર્તિની આસપાસ ફૂલ અને હાર અને રંગોલી પણ બનાવીએ છે નહી
બિલકુલ અને સવારે લોકો સફાઈ કરીને પૂજાની પણ તૈયારી કરે છે.
હા પછી ગણેશજી ની સ્થાપના મન મન મંત્ર સાથે કરવામાં આવે છે.
બિલકુલ અને પછી પૂજામાં દીવો અગરબત્તી અને ફૂલનો ઉપયોગ બી થાય છે
હા અને નારિયેલ, ફળ અને મીઠાઈ પણ અર્પણ કરવામાં આવે છે.
બિલકુલ આના કારણે જે આમ મોદક ખુબ જ આમ પ્રિય માનવામાં આવે છે.
હા બિલકુલ એટલે ઘણા ઘરમાં મોદક બનાવવામાં આવે આવેે છે
અને લાડુ પણ પ્રસાદ તરીકે મકવામાં આવે છે.
હા કેટલાક લોકો સુખડી સેહરો શીરો અને પેડા પણ ધરે છે.
બિલકુલ અને પૂજા પછી બધા મળીને આરતી પણ કરે છે.
હા આરતી નો માહોલ ખૂબ જ શાંત અને ભક્તિમય હોય છે.
બિલકુલ અને ઘણા લોકો આ તો ગણેશજી ના ભજન પણ ગાય છે.
હા બિલકુલ બાળકો પણ આ ભજનમાં ઉત્સાહથી ભાગ લે છે.
અને કેટલાક તો સ્થળો એ છે ને સંસ્કૃતિક કાર્યક્રમ પણ થાય છે.
હા બિલકુલ તેમાં ગીત નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે
બિલકુલ અને ગણેશજીની તો મૂર્તિ પણ માટી થી બનાવેલી હોય અને પર્યાવરણ માટે પણ આમ સારી મ મનાય છે
બિલકુલ આવી મૂર્તિ પાણીમાં સરળ રીતે ઓગળી જાય છે.
બિલકુલ આજે ઘણા લોકો ના કેવાય ને કે પર્યાવરણ બચવાના ઉપર ધ્યાન આપે છે
હા અને હિટલેર રંગ અને સજાવટ પણ પ્રકૃતિક લેવામાં આવે છે
બિલકુલ અને ગણેશ ચતુર્થી નો આમ કહેવાય ને કે તહેવાર આમ એકતા નો સંદેશ આપે છે
હા બિલકુલ લોકો એકબીજા સાથે મળીને તહેવાર ઉજવે છે આ દિવસોમાં
બિલકુલ અને આ તહેવાર છે ને પ્રેમ અને ભાઈચારા ન પણ આમ વધારે છે
હા નાના મોટા બધા સાથે મળીને સેવા કરે છે
અને કેટલાક તો મંડલોમાં છે ને મોટી મૂર્તિ પણ આમ સ્થાપન કરે છે
હા ત્યાં રોજ સવાર અને સાંજ આરતી થાય છે
બિલકુલ અને ઘણા લોકો તો દરરોજ આમ દર્શન કરવા જાય છે
હા બિલકુલ મંદિરોમાં શાંતિ અને ભક્તિનો માહોલ હોય છે
બિલકુલ અને ગણેશજી આ મૂર્તિ ના વિવિધ રૂપ જોવા મળે છે
હા બિલકુલ કોઈ મૂર્તિ ઊભી હોય છે અને કોઈ બેસેલી હોય છે
બિલકુલ અને મૂર્તિ પર આમ સુંદર મુકુટ પણ મુકવામાં આવે છે
હા બિલકુલ ગણેશજીના હાથમાં વિવિધ વસ્તુ દર્શાવવામાં આવે છે
બિલકુલ અને તેમનું વાહન ઉંદર પણ છે
હા આપાન ગણેશજી સાથે જોડાયેલું એક મહત્વપૂર્ણ પ્રતિક છે.
બિલકુલ અને ગણેશજીની આમ મોટી આમ સૂંઢ પણ આમ ખાસ ઓળખ છે
હા બિલકુલ તેમના મોટા કાન સાંભળવાની સ શિક્ષણ આપે છે.
અને મોટું પેટ આમ સંતોષ નું પ્રતિક મણાય છે.
આ બધી વાત ધર્મિક મહત્ત્વ ધરાવે છે.
અને ઘણા લોકો તો આ વ્રત પણ રાખે છે એ દિવસે.
હા બિલકુલ પૂજા પછી પ્રસાદ બધામાં વેચાય છે.
અને બધા ખુશી સાથે આમ કેવાય ને કે પ્રસાદ ગ્રહણ પણ કરે છે.
આ દિવસ આ રીતે ગણેશ ચતુર્થીનો પ્રથમ દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે પસાર થાય છે..
બિલકુલ તો ચલો ને આપણે ગણેશજી ગણેશ ચતુર્થી ના અંતિમ દિવસો વિશે પણ વાત કરી જ લઈએ.
હા આ દિવસો પણ ખુબ મહત્વ ધરાવે છે.
બિલકુલ બિલકુલ અને ગણેશજી ની પૂજા એક દિવસ થી લઈને ઘણા દિવસો સુધી કરવામાં આવે છે.
હા કેટલાક લોકો એક દિવસ પૂજા કરે છે.
અને કેટલાક તો ત્રણ દિવસ સુધી પૂજા કરે છે, તો કેટલાક તો પાંચ દિવસ સુધી પણ પૂજા કરે છે, પણ કેહેવાય છે ને કે ઘણા લોકો આ દસ દિવસ સુધી પણ ગણેશજીની સેવા કરે છે.
હા બિલકુલ દરરોજ સવારે અને સાંજે આરતી થાય છે. ભોજન અને સ્તુતિ પણ રોજ કરવામાં આવે છે તેમની.
બિલકુલ અને ભક્તો ફૂલ અને પ્રસાદ અર્પણ કરે છે, અને કહેવાય ને કે મંડપ ના રો સાફ રાખવામાં પણ આવે છે.
હા બિલકુલ સજાવટ પણ રોજ સુંદર રીતે કરવામાં આવે છે ત્યાં અગાડી.
બિલકુલ અને ઘણા તો સ્થળો છે ને ધાર્મિક આમ કેવાય કે પ્રવાચન પણ આમ થાય છે નહી.
હા બિલકુલ બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ પણ યોજાય છે ત્યાં અગાડી.
બિલકુલ અ આમ સ્પર્ધા આમ આપડે જોઈ લઈએ જેમ કે ચિત્ર કલા સ્પર્ધા પણ આમ યોજાય છે.
હા ભજન ગાયન ની સ્પર્ધા પણ ત્યાં યોજાય છે.
બિલકુલ આમ સંસ્કૃત કાર્યક્રમો લોકોને એક સાથે જોડાય છે.
હા બિલકુલ સાચી વાત છે બધા લોકો ઉત્સાહ સાથે તેમાં ભાગ લે છે.
હમ એજ ને ગણેશજી ની આરતી સમય આમ ઘંટી વગાડવામાં પણ આવે છે.
હા શંખનો ધ્વનિ પણ સાંભળવા મળે છે, આપણને.
બિલકુલ આ દીવો પ્રગટા આમ પ્રગટાવીને આમ પૂછા પૂરી કરવામાં આવે છે.
હા સાચી વાત છે પ્રસાદ બધામાં પ્રેમ થી વેચવામાં આવે છે.
હ અને અંતિમ દિવસે વિસર્જન ની તૈયારી થાય છે.
હા લોકો ગણેશજીની મૂર્તિને ને સજાવે છે.
બિલકુલ અને હાર અને ફૂલથી મૂર્તિને આમ સંગ્રહવામાં આવે છે.
બિલકુલ પછી બધા મળીને શોભાયાત્રા કાઢે છે.
બિલકુલ અને કેવાય ને કે લોકો ભજન ગાતા આગળ વધે છે. કે બધા જ બધા જ કહે કે ગણપતિ બાપા મોર્યા. ના જોશ થી આમ કરે છે.
હા બિલકુલ વાતાવરણ આનંદ અને ભક્તિથી ભ રાઈ જાય છે એ દિવસોમાં
બિલકુલ વિસર્જન ના પહેલા જનથી મા આરતી કરવામાં આવે છે.
સાચી વાત છે તમારી બધા શ્રદ્ધા સાથે પ્રાર્થના કરે છે એ દિવસો
હમ્મ અને પછી મૂર્તિ નું વિસર્જન કરવામાં આવે છે.
ઓહો આ પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી છે.
બિલકુલ અને આજે અને આજે આ પર્યાવરણ ની આમ સંભાળ પણ ખુબ જ જરૂરી છે.
બિલકુલ સાચી વાત છે તમારી એટલે મા માટીની મૂર્તિનો ઉપયોગ વધી રહ્યો છે હવે.
બિલકુલ અને પ્રકૃતિ અને આમ રંગનો ઉપયોગ પણ આમ સારી વાત છે.
હા બિલકુલ સાચી વાત છે આથી નદી અને તળાવ તળાવ સ્વચ્છ રહે છે.
બિલકુલ સ્વચ્છતા દરેક તહેવારમાં મહત્વની હોય છે.
સાચી વાત છે તહેવાર પછી પણ સફાઈ કરવી સફાઈ કરી અને રાખ વી જરૂરી છે.
બિલકુલ અને ગણેશ ચતુર્થી થી લોકોને એકતા નો આમ સંદેશ આપે છે.
બિલકુલ સાચી વાત છે પ્રેમ સહકાર અને સદભાવના પણ શીખવાડે છે આ દિવસો
બિલકુલ અને આ તહેવારમાં તો બધા જ મોટા નાનાથી લઈને બધા એક સાથે જ હોય છે અને એકબીજાને શુભકામના પણ આપે છે.
સાચી વાત છે ઘર અને મંદિર બંનેમાં આનંદ નો વા તાવરણ હોય છે આ દિવસોમાં.
બિલકુલ અને ભક્તિ સાથે સંસ્કૃતિ પણ જોડાયેલી હોય છે ને.
હા સાચી વાત છે આ કહેવાય ભારતની સમૃદ્ધ પરંપરા દર્શાવે છે.
હા બિલકુલ સાચી વાત છે અને આજે મને છે ને તમારી જોડે આ વિષય પર ચર્ચા કરીને આમ વાત કરીને ખુબજ આનંદ થયો ને ખુબજ એમ જાણવા મળ્યું કે ગણેશ ચતુર્થી વખતે શું અને શું શું થાય ખુબજ આનંદ આયો
મને પણ ખુબ આનંદ આયો હા ચોક્કસ. ચાલો આવજો.